હોય બેઠો બેે
તબલે બેું એ તબલે જ છું.
તબેલે છો.
હા
બોલો પીજો મજા
બસ મજામા તમે કેટલી અમારે ચાલીસ ગાયો છે. હ વાછળ પાછળડીયો
કે છો.
દસ વાસડીયો છે.
દસ વાસળીઓ. મારે વીસ જે વાછરડયો હો દસ દ દૂધ આપ. ને દસ દુઘ તીસ દુઘ આપ હ.
હુ છે એમને. દોવા કેટલી આલે હૈ અમારે સરકારી જેવી આ.
ગ્યાસો દૂધ પંદર દુ પોચસો વથી
એવું છે.
હા એવું.
અમારે ચાલી એકલી ગાયો છે ભૈસો તો નથી રાખતા અમે.
ચાલે સીટી ગાય એમને.
હું હું.
હમ
એમજ પચીસ જેવી દોવા દે છે બીજી બધી. અજ ભી યાારથી ચાલતી એ નહી ભ દ
અમારે એવું છે હાલ નુ. પંદર દો વાે એ પચવી વાે
સાચી વાત છે.
ઓમ ગાયો કરતાં ભૈસો સારું ચેમ.
ભૈસોમાં સારું મળે પણ ભેસોમાં દૂધ વધારે ના કાઢે ભૈસો.
પણ ભેસોમાં દૂધ ઘર ના કાઢે પણ ભેસો નો દૂધ નો ભાવ પણ વધારે મળે ને.
હા.
પેલું ગાય નું ચાલીસ રૂપિયા પડે તો ભેસો નો પંચાવન રૂપિયા પડે.
અમારે ગાય પંદર પંદર લીટર દૂધ કાઢે.
અરે ગાય નો દૂધ પંદર લીટર કાઢે બરાબર તમારે સાચી વાત. પણ એનુ દૂધ ત્રીસ રૂપયે પાંત્રીસ રૂપિયે કેટલો લીટર ભાવ પડે.
હા.
અનું પચ પંચાવન કે રીતું પળે.
ના ભૈસ નુ દૂધ. વધારે ભાવ હોય તેનું ઓછું દૂધ હોય તેનો ભાવ વધારે હોય અમે.
હા હા. દૂધ ચો ભરાવ સરકારી ભરાવ. અભેપ્રાયટ ભરાય
હા સરકારી માં ભરાવો તો વધારે સારો મળે તબેલા ના.
સાચી વાત. દારા તો અમાને બે આલે અમાર કેવું ફિક્સ. આટલો વધજારો બાર મહિને તમને આપેલી પચાસ હજારો આપેલી.
એવું છે એમને અમારે તો તમારે કેટલો આવે હતો વધારો.
અમાર બાર મહિને ફિક્સ પચાસ હજાર આપી દેઇ.
એવું બાર મહિના પચાસ હજાર અમારે બાર મહિના અમારે બે વધારા થાય.
તમારા બાર મહિના ન છ મહિને વધારો આવે તમારો સરકાર.
એકમાં પિસ્તાલીસ હજાર વધારો આવે હતો ને એકમાં પંચાવન.
એવું. તમારે સારું જ કેવાય. તમારે ચાલે જ કય ને ભાઈ પંદર પંદર લીટર દૂધ આપે.
હા દૂધ વધારે ને.
કઈ ગાય બધી પંજાબ બ્રિડની.
હા પંજાબ.
બત્રી પંજાબી છે.
હા.
હા. મારા તસ ગાયો હોય એમાં દસ તો ગીર ગાયો.
દસગીર ગા હા સાચી વાત.
પંજાબ પુલીસ તા.
એવું છે એમ ને. ગીર ગાય નું દૂધ સારું રે.
બે ગાય નું દૂધ સારું. એના ભાવને ભાવે તો ઊંચા મળે.
હા ગીર ગાય નું હોય શો તે આપે ગીર ગાય નીધુંર.
એક ગાઉની ગાય ની આઠ લીટર એવરેજ મળતું.
હા એવું જમ ને.
અને પંજાબ વાળી ગાયમાં સોળ થી સત્તર રીપિયાની એવરેજ ગાયમાં.
એવું છેમ ને.
હમ.
તમારે ચાર કેટલી વાય છે બાજરી બાજરી.
ચાર તો પંદર વેગા વાઈ હ.
શુ વાયુ?
રસકા બાજરી.
રાજકા બાજરી. હા.
આમાં કેવું એક ટ્રેક્ટર રાખવું પડે એ. માણસો રાખવા માણસો નો પગાર ભાવતો સુધ પગાર માણસો.
હા અમારે પણ ત્રણ માણસો રાખેલા છે.
ત્રણ માણસો રાખેલા.
હા.
મારે એક માણસ તો માણસ બીજો એક સુરેશ. જયચંદ્ર જય જયચંદ્રમા. એકસો અણનેવું નાખ અને એકસો આણનેવું વાટ.
સહજમાં.
હા.
અમારે ગામના છે બે માણસ અને એક બા. આવેલ છે. પાટણ નું. હા.
અનેમે. તણ કઈ વાપરો? ગાવા માટે.
હા.
કોણ કોણ કયુ વાપરો તમે?
આપડે સરકારી માં બોરયો જ પાપડી. હા સાગરદાન.
સાગત અને પાપડી બે મિક્સો બરા ને.
હા.
ના. હું એ નથી વાપરતો. હું પંજાબ નું કારગીલ વણાવી બાપુ અને મકઈ પરરડ બાપું.
એવું જ એમ ને.
હમ મકઈ ભરડો ગાય માટે સારો દૂધ.
હા મકઈ ભળો સારો રે આમ. પણ મારે સરકારીમાં પાછી લેવાનું હોય તો લઈ લઈએ.
ના હું તો પ્રાાઈવેટમાં નહી હતો તરે કંપની મગાવું.
અન સરકારીમાં પગારમાં વાળી લે અમારે.
બધી મંગાઈ દવ એટલે ચાલ, ભાઈનું ચાલ.
અમે પણ વીસ-વીસ જ મગાવીએ છીએ.
એવું.
ચાલે રે.
હવ હી વાસરડીઓ હ વીસ.
વાસળીઓ વીસ.
હન, દસ આપી દેજો, દસ રાખી લે.
એવું છે, એમ ને.
જે પેલી પંજાબ બ્રિ જે દસ હન, સો ટકાવાળી એ દસ રાખ વી હન, સાદી એચ પ હેન ઈ આપી દેવી.
હા, સાચી વાત હે.
કોઈને લેવી તો કોન્ટેક્ટ કરજો, મારો આપજો બરાબર.
હા, એક ભાઈને તબેલું છે. મારો ભાઈબંધ છે, એને પૂછી જોઈશ હું.
લે ગાયો તમે મશીનથી જ જોતા હશે ન.
હા, અમે તો મશીન નખાઈ દીધું ન.
મશીન લાવીએ, મશીન જ દોરાઈ એ પણ પેલો માણસ કરણ સ ઈરયો પણ બોન નાખી દે, બીજો સુરેશ છે ઈરયો.
હઅ, એટલી બધી ગાયો દોઈ ના હ કે ને માણસો.
હા, એટલે તો મશીનથી દોઈ કાઢવાનું.
હા.
તમે કયું ઘાસ વાવો? ગાયો માટે. ગાયો માટે ઘાસ ક્યુ વાવો ઘાસ?
હવે પેલા પોથા આવે ને ઊંચા-ઊંચા થાય.
આપડે બુલેટ ઘાસ કઈએ, શેરડી જેવું ઘાસ આવે.
હા, તે વાયે છે. પંદર વીઘા વાયુ છે, તે કટિંગ કરી-કરીને લાવીએ છીએ મશીનમાં.
મુ તો શું કરું એમ ઘાસ ન વેચાતુ જ લાયો તો પેલા વાઈટ બંચ બનેલા આવન કંપનીમ થી પણ આ ભળા એરયા ભળા જ લાયુ હા.
એવું છે એમને.
અને શેડ બનાયલો કે ધાબુ ભરાયલું ઉપર તબેલા પર?
હા.
તબેલા ઉપર શેડ બનાયલો ક ધાબુ ભરાયલું?
અમારે સેડ.
શેડ બનાવેલો એમ ન.
હા.
પણ શેડમાં તો ગરમીનો ન એવો પ્રોબ્લેમ નઈ હોતો.
ના, પંખા નાખેલા છે ને.
પંખા નાખેલા એમ ને.
હા, ગાયો માટે સ્પેશિયલ પંખા નખાવ્યા.
ગાયો માટે પેશયલ પંખા.
હા.
મારે બી ધાબુ ભરાયલું હ અને પંખા નાખયા.
એવું છે એમને, તેમ અમારે પણ એવું કરુ તું પણ ગાય ને થોડુંક અંધારું અંધારું જેવું લાગે હે
હા એના માટે લાઈટ નાખે છે ને. ટ્યુબલાઈટ અંદર એલોજન બલ્બ લગાઈ દેવાનું. આ પેલું શું ચારે બાજુથી ત્યાગ થઇ જાય. અંદર શેડમાં ખુલ્લું રહે ઓમ તો ખુલ્લું સારું વાયરો વાયરો તમે પકડું જ નો ગાય ભેંસો ને મળે. મારે બીજી દસ ગાયો લાવવાની છે પંજાબ રેટ હા પંજાબ ની લાબાની છે.
મારે તો વેકવાની નથી અત્યારે પણ તમને એક પહેલી વિકવાની હતી પાંચ ગાયો એ પંજાબની
વેકી મારી કે છે.
પૂછી જોઈશ મુ વેકી મારી હજુ છે નકર લઈ આલીશ તમને
ભાવ બાવ કરાવજો તો આપડે લઈ લઈએ.
હા તમે વ્યાજ બી ભાવે કરી આપજે ભાઈ
હા ડાયરેક્ટ લોટ આપીએ પાંચનો એટલે શસ્તી પડે ને.
હા. કેવું ચાલે એમ.
બસ ચાલી જાય ગાય ભેગા ગાય ભેગા મહેબાની છે.
હા.
હા વારસાદ તો પડયો તો આપળ પણ કોઈ નુકસાન નહી એટલું બધું એમ. ના તો તબીલા મંદિર હોય એટલે વોધો ના આવે.
હા સાચું વાત કોઈ ખેતીવાડી માં આવ્યું છે.
ખેતીવાડીને તો હાલ આપડે ગાય ભેંસો માટે રસ્તા કરી લઈએ. બીજું તો ચીતરતા નથી આપડે. હા માટે તો બાજરી વાય લીધી
હા.
ઘઉં ની સિઝનમાં ઘઉ ભીગોવાય.
હા સાચી વાત હા એક વર્ષ ચાલુ રહે
બાકી પરત ચાલે જાય બાકી આપડે જમીન બધું ગાયો ભેંસો માટે વાઈ હતી.
હા તબેલા વાળા ને પાછું કપાસ બપાસ તો કરાય નહી.
હા એટલે તો તબેલામાં આપણે નવરા ના પડે તો તપાસ છે ચેતા કરીએ.
હા સાચી વાત.
અચૂત્મ કઈક ગાડી લેવાનું વિચાર હ
ગાડી
હા.
તો બોલેરો
બોલેરો લઈલે એટલે દૂધ ભરવા જતા ફાવ ને
હા સાચી વાત કેન મેલી ડાયરેક્ટ
આ બાઈકમાં શું બાઈકમાં ત્રણ ચેરા કરવા પડે.
અમારે તો એક ગાડી બંધાવેલી છે ભાડે ગામમાંથી આવીને લઈ જાય હા.
ના આપડે પોતાનું પિકઅપ ડાલો લઈ જઈએ તો દૂધ ભરાવતા ચાલેને
અમારે પણ એક વરષ પછી લાબુ જ છે.
પાં કેન ડાયરેક્ટ એક કેન જતુ રે
હા સાચી વાત.
પેલા ત્રણ ચાર ફેરા કરવા
હા હવે ગાડી બંધાવેલી છે અત્યારે પછી એક વર્ષ પછી લાબુ જ છે અમારે પણ પિકઅપ છોડાવું છે નવું.
કેટ કેટલા આવે હમ્મ બા
અમારે તો ત્રણ ચાર ચાર ફેટ આવે વધારે દૂધ મતલબ ફેટ ના આવે ને પણ
હા વધારે દૂધ ના ફેટ ના ચાર ફેટ આવ અતાર એ શબ કરમ તો આરોગ્યને વા અ્યાટ આવે.
હા તારું રોક
હે તો ગિરગ્યા. ગીર ગાનો અલગ રાખું પંજાબ ગાય નું અલગ રાખું કેશ અલગ રાખું. એસો આઠું નવ નવ ફેટ આવે પંજાબ ગાયના ચાર થી પાંચ.
હા.
એટલે હવે એ પંજાબબાળે ગાયનું દુંધો ન ફિક્સજ આપી દું ત ફે બે કશું નઈ દરેક પિસ્તા લિયા ભાવ આપી દઉ.
હાચી વાત.
ચાલીસ લીટર દૂધી હોય ત્રીસ લીટર જેવું શંકર ગાય નું હોય.
હા.
અન વીસ લીટર જેવું પેલી ગીર ગાયનું હોય.
હા સાચી વાત.
આપડે એક ગાય બીય એક ગાય બીમાર પડી એ જબરજસ્ત. હા બી એ નથી કરતી. દેવાય નથી કરતી ડોક્ટર બોલાયો સારો દિસા પછી વિવડાય એ એક ગાય વાંછડી આવી પાછી.
વાછડી હ વાછડી સારી વાછડા કર
હા વાછડી સારી એટ વાસડા છું પાજરામાં મુકવા પડે પાછા પાંજરા
હા.
અટલ બાર તો મૂકી દેવાય નઈ એમન.
હમ.
મારી પાસે એક વાંછડો હ મોટો બૂલ. ગાય મુખીવર હવા માટેે રાખેલો હે.
હા સાચી વાત.
તમે એવુ ચોમાસામાં ગાય ચરવા છોડો.
ચોમાસામાં સરવા તો અમે સોડતા નથી.
નથી છોડતા.
અમારે તો પોતા હોય એટલે ઘાસ કાપીન ખવરાઈ દીયે એન પોતા ખઈ ર એટલે પળા મંગાવી દઈએ.
ના એટલે ચોમાસામ કેવું હોય બધી જ વનસ્પતિ ઉગ વરસાદ ના લી
હા હા સાચી વાત તેમ.
ચરવા છોડી એટલ ગાયન જે ખાવું એના મનમાં ખાવું એ ખાય બરાબર. એટલે ચોમાસામ ચરવા મોકલી સારી.
હા.
તણ માણસો રોકી રાખવા પડે. બે માણસો તો સજ આપડા ચંદ્રુમોણાના
હા સાચી વાત.
હય ગે ચાલ છ.